બસ એવી રીતના જ આપડે ટોટલ ત્રીસ કમ્પ્લીટ કરવાના છે પાસ મારી ત્યાંથી કમ્પ્લીટ થઈ જાય ને પાંચ બીજા તમને કોક નંબર દેહે એમાંથી કરવાના છે. તો એની ભેગા તમને મેળ આવશે કે નહી આવી કઈ ખબર નથી.
હા એનો નંબર તો મારામાં હશે ને પેલા
એજ વાત છે આમ બધી હરખ હરકા ભેગા થાય તો મજા આવે
હા અત્યારે ભેગા થઇયે ને તો મજા આવે તો ગ્રુપમાં આપડે કેટલા જણા છે? ત્રણ દિના ચાર દિના
હા હમ બે જણા ને આજ એડ કર્યા અને એક જણા ને કાલે એડ કર ટોટલ પાંચ જણા થઇ ગયા ને.
હા હવે પાંચ જના થયાં ટોટલ
અરે નહીં આજ લગભગ ત્રણ જણા ને એટ કરી રહ્યો લગભ
હમ કેટલા એણા થઈ ગયા? ચાર ને? અ, ત્રણ જણા ઈ છે ને, બે જણા ને છ જણા થઈ ગયા, ટોટલ.
છ જણા.
હા આપડે ત્રણ ને ત્રણ બીજા છે.
બરોબર બધા આપડી ઘોડે જશે ને ગુજરાતી જ છે બધા
હા હા ગુજરાતી જ છે એક માનવ છે એક એમપીસ લાઈવ છે. મતલબ, એમપી લાઈવ છે આ ગુજરાતી, હ?
હ, હ, ખબર.
હમ. આવાજ કપાઈ કે?
હા, અવાજ, અવાજ થોડો થોડો ઘણો આવતો, બીધું હ.
હવે બરોબર આવે?
હા, હા.
હા, અરે, હું એમ કે ગ્રુપમાં. છ લોક છે, બરોબર? એમાં એક છે એમપી. લાઈવ, બરોબર? તો એમપી લાઈવ વાળો છે, એ ગુજરાતી છે.
તો મને બહુ ખબર નઈ, એને ફને જોવા ના આપે.
પછી છે, ઓમ પટેલ કરીને છે, કોક.
હા, એ તો અહીના જ છે, મારા. આજે ગુજરાતી છે, બધા. જમા
હા, તો. હા, થોડોક શકય મણા લાગે આમ. મને ખબર છે, તો બધી નવ્વાણું પર્સેન્ટ નંબર ના દે.
હોય, હ, ખરા?
હા, ટ્રાય કરી શકો.
હા, એમ તો, એમ તો કઉું ને, ટ્રાય કરીએે આપડે.
હમ, હમ, કેમ નઈ?
હા, અને કે, આમાં તમે તમારો નર. સારું.
એ તો એમ કે કે અમારે ટાસ્ક પૂરા કરવા કે, તમારો નંબર આપો તો કે અમે. તાસ પુરા થતા રેહ.
હા.
હમ, હમ.
તો એનેલાઈ કરી ના. તો આપણે આપણે જ ઓનલાઈન આવશે, તરત.
એ હવે તો તાત્કાલિક જ લાય જશે ને, આપણે એના. માણસો થઈ ગયા, હવે.
હ, હવે એ તો.
એજ વાત છે, આપડે એના સ્ટુડન્ટ થઈ ગયા, હ, એ આપડા ટીચર થઈ ગયા.
જોડુ, જો, જો, જો, એનો મેસેજ આવ્યો, હોલ. ગસું બ શું? એ તમારે શું?
એના કે, હવે આ કોલ કમ્પ્લીટ થઇ જાય, એની પછી એવું કરવાનું, તમે તમારો નંબર મોકલી આપો, એ રીતે.
હા, એ કરવી ને, હવે.
હમ, હું એ વિચારું, હવે ઇન્સ્ટાગ્રામમાં એ બધું. કોમેડી વિડીયો બનાવાનું
શ
હ.
શું વિચાર્યું છે, આગળ પર?
કોન અમાર
હ
અમારે હામેવાળા ને
તમારે
એ જોવું હવે કઈ નક્કી એવું છે નઈ. હા રોટલી તો આપજે ગાય ને એ તો પછી નુ પછી જોયું જા હે ભાઈ
હા વધાર
બલકુલ હા આગળ તો લોકો આગળ તો મજા મજા કરીયે
તમે તમે તો સિંગલ રેશો ને
હા હો ભાઈ એકદમ બોલો કે હા પેલેથી
શુ યાર
ભાઈ એવી રીતનું કયુ તું કે મારી સ્ટાર વાળી આઈડી છે ને એની ઉપર વિડીયો તમે જો જો વિડીયો કેટલાય બનાવે છે ભેગા એવી રીતના ગ્રુપમાં હોય કે આમ વિડીયો વિડીયો બનીએ એવી રીતનું આમ હોય કે દોસ્તી તરીકે બાકી આમ લાંબુ કઈ નહી.
એટલે ખાલી ફ્રેન્ડશીપ તરીકે એમ એવી રીતના વિડીયો બની જાય.
બાકી તો એવી રીતું કેતો તમે કોણ ને અમે કોણ કોને એવી રેશે બાકી અમે કાઈ આગળે એ વાત જ ના હોય. અગર વિડીયો બીડીયો બને તોમ સાાયરી સુધી હોય કે પછી કા તો પછી ટોપિક ચાલતો હોય તો ટોપિક ઉપર વિડીયો હોય કા તો પછી સ્ક્રિપ્ટ ઉપર વિડિયો હાલતો હોય એવી રીતે હાલ્યા કરે
હમ્મ.
એ કે
તમારો અવાજ કપાય થોડો થોડો
હા હા હા કામ કરો છો. ફ્લશ ડોર ને એવું
હમ્મ હા શીખ્યા શીખ્યા.
શિન ચાલુ છે કે
અરે નઈ આજ ને એવી રીતનું છે કે વરસાદ પાણી છે ને તો તો હું કેવાય રજા છે બે ત્રણ દિવસ.
આમાં તો એવું છે હલ્લો ને સ્ટીડીઓ અત્યારે તો એને કીધું પછી કે શું કરું એટલે કે સમેત સમે નંબર આપો તમારો તો હવે જોઈ લીધું છે અ ના મારે આગળ જે ના નઈ જો એ ના પાડે.
હમ્મ હમ્મ.
એ તો ના જ પડે છે કેટલા સયા સયા એ કેટલા કમ્પ્લેટ કર્યામ
તો ટોટલ ત્રણ થયા ને.
હા મારે તો ગયા છે.
હું એની જોડે વાત કરું હ તમારી જોડે ભી વાત કરું છું ને સાઈડમાં ઈન્સ્ટાગ્રામ કોલો એની જોડે ભી વાત
અરે મારું ઘમંડ
એ નંબર ની તો એ ના જ પાડે છે.
હ.
તને ના તું તો એને કે મારા થી મોટી છે અને
હા હા.
હ એ કંક ટાઈપિંગ કરે છે પણ હજી આવ્યું નહી એ કક ટાઈપ કરે છે.
તા ભારી ટાઈપિંગ કરે.
હા એ શાદી ગમ પાને મારી સાથેન પર્શનલ વાતમાં હોય બધી વખતે ગ્રુપમાં ના હોય
પર્સનલમાં.
એ હા એ કોક સોરી બોરી સડાવે તો હું એની કણી કરું એ મારી કાણી કર એમ અરે હાજ હજ
હમ
ટૂકમાં એકાબીજની ઘાણી કરી.
હ હ હ
આપડે તો ગ બહ ઈચ્છા છે એની.
કેમાં?
તમારે્યા છે ચાલે?
એ તો જોઈ અવે.
ના ના ના એમાં નહી કઈ લ હ ઠી છે. કારણ શું કહેવાય આપડણે
એમાં બહ મજા નહીત મજા નથી.
હ
તો આપણને અત્યારે એમ લાગે કે થઈ જશે થઈ જશેી આવી જાય ને. પછી આપણને ખબર પડે કે હવે નઈ થાય
એમ છે
એ હ
હ
શું વાકી શું શું હલે વાકી
અરે બાકી એક નંબર ટાઈપિંગ થયું કે નહી એનું
હા એનું કે તમારે ખાલી વાત જ કરવાની છે ને ટા પૂરા કરવા તો આપડ મ બીજા ના નંબર આપશે
અરે બાપા હમ
ી તમારે એ ટ
હ
તો આવ વોટ્સઅપમાં એકત છે પસ ી કે ટુકમાંયય આમાં વાત કરજું
હા લોકો કરે વોટસઅપમાં ગ્રુપ છે તમારે
કોને અમા વોટસએપમાં
હા
નારે
આ તો મને એમ કે છે કે વોટસઅપમાં ગ્રુપ છે એમાં આવ
અરે વોટસઅપમાં ગ્રુપ પર જ બનાવ્યું
હ
હા મને હજી બી ના હજી મને ના જ પાડે છે તારો નંબર જ તારે જોડે વાત કરવાની આજ
પપ્પા આપડે આપડે જ પસાવી દીધા તો
હ હું કરી શી હું હું કરીશ મારામાં મે નંબર આપ્યો પછી મારામાં એક કોલ આવ્યો
હમ
પણને બહ અંદાજો નહીિ બ જ મારા અંદા જે આણે જ ગેલો હતો
એની પણ નંબર છે તમારા
હા મારો નંબર એ તો છે જને કેટલા દિવસ તમારો